હલો, કોઈ નહીં, અવાજ ચેમા આવે છે
શે નો અવાજ આવે છે
અવાજ આવતો હતો હમને
ના હવે તો કોઈ ચાલુ જ નહી પણંખોઈ નહી ચાલુ પંખોઈ બંધ કરી દીધું
હા હજી અવાજ આવે હે
હજુ આવે હે પેહલે તો બ્લુટુથ બંધ કરી દો હલો હલો
હા શું કરી રહ્યા હા રેડી આવે
હા હા બસ હવે જમી રહ્યો
એવું એમ
હા
હા હું હમણાં આજે જેે દેપો થી જુનાઢડીસા આવતો હતો
હા
કઈ અવાજ આવે તમારે
હજુ અવાજ આવે છે એમ
હા
શેરમાં તો પણ આવું રેવાનું હવે અને બાજુમાં રસ્તો છે તેના કારણે અવાજ તો રહેવાનો જ આપણે વાત સાલુ રાખીએે
હા એટલે હું બસ માંથી આવતો હતો એટલે મેં એક જે બનાસ નદી આવે છે ને
હા
ત્યાં એક વસ્તુ જોયું કે જે જે લોકો કચરો એટલો કરેલો હતો ને એમાં સૌથી વધુ તો જે ભગવાન ના નામનો કચરો કરેલો હતો ત્યાં મૂર્તિઓને તેમને પછી કપડા હોય ને તે બધા લાખેલા હતા એટલે આપણા દેશમાં ભગવાન ના નામે પણ કચરો થાય છે તમાર શું કેવું સ્વચ્છતા વીશે
હા તમે એક એક નંબર ની જેે વાત કરી જો અત્યારે હું એમ જ વાત ચાલુ રાખીએ કે આપણે ત્યાં નદીની માતા ગણવામાં આવે છે. અને તમને ગંગા ગંગા નદી કે યમુના નદી તમે જોતા હશો તો ત્યાં કચરો કેટલો હોય અને વિદેશમાં તમે જોશો તો ત્યાં જોવાનું કે ત્યાં નદીને નદી જ ગણવામાં આવે છતાં તે કેટલી ચોખ્ખી હોય છે તેનો મતલબ શું થાય છે કે જેને માતા ગણવામાં આવે ત્યાં તેને કચરો રાખે છે. કયા કચરો નોખે છે. જેથી નારિયેલ વગેરે કપડાં વગેરે નાખી નાખીને નદી ને ગંદી કરે છે પ્રદૂષિત કરે છે.
હા હાલમાં તો જે નદીઓને માતા માનવામાં આવે છે તેમાં જ લોકો કચરો કરે છે સૌથી વધારે તો જે ગંગા નદીને માતા માને છે ત્યાં તમે કરવા ગયા હવ તો ત્યાં પણ ઘણો બધો કચરો જોવા મળે લોકો તેમાં નાહવે છે જે એક પવિત્ર નદી એ લોકો એવું માને કે તેમાં નાવાથી પાપ ધૂલાઈ જાય એવી જ રીતે જો પાપ ધૂલાતા હોય જો ભગવાન તમારા એક પરસાદીથી કે નાહવાથી પાપ ધૂલી જતા હોય તો એના ભગવાનથી ભ્રષ્ટાચારી ભગવાન કરતા વધુ ભ્રષ્ટાચારી તો મોદી પણ નથી.
હા એક નંબર ની તમે વાત કરી આ જે વાત કરી છે એ તો એકદમ અલગ જ તે હજી સમજો બરાબર તમારી વાત અત્યારે જે ગંગા નદી કે યમુના નદી છે તેના પાણીને બધા પવિત્ર જળ ગણે છે અને તે પીએ છે પણ અને તમે જો તે નદીમાં તો તે નદીમાં માણસો નાવા જાય છે. તેવો ન સ્નાન કરે છે. અને બીજો જે તે કચરો નાખે છે તે પાણી લોકો પીવે છે અને તેને પણ પવિત્ર જલ પણ છે એટલે આ જે ભારતમાં જે અર્થવ્યવસ્થા થા અને બધી જે પબ્લિકનું જે માણસોનું માઇન્ડસેટ છે એ એકદમ અલગ જ થઈ ગયું છે તમે જોશો તો બીજા દેશોમાં કઈ આવું મેં સાંભળ્યું જ નથી
ભારત ની સૌથી પઉ પવિત્ર મહત્વપૂર્ણ નદીઓમાંથી એક છે છતાં પણ ગંદા નદી એ ગંભીર પ્રદૂષણની સમસ્યામાં ફલા રહી છે તમારે મેન કારણ શું છે ખબર એક તો શેહર નું ગંદુ પાણી આવે પછી ઔદ્યોગિક કચરો એમાં નખાવામાં આવે છે ધાર્મિક પ્રવૃતિ જેમકે પૂજાની સામગ્રીઓ ફૂલો મૂર્તિઓ અને વસ્તીઓના કારણે વધૂ પ્રદૂષણ ફેલે છે આ ધાર્મિક કચરો પણ ખૂબ જ નુકસાનકારક છે પછી પ્લાસ્ટિકનો કચરો અંતિમ સંસ્કારની સામગ્રી કેટલીક જગ્યાએ તો મૃતદેહો અથવા તેની સાથે સંબંધિત સામગ્રીઓ નદીમાં છોડવામાં આવે છે હવે એ આ ગંદગી થાય છે એના નુકસાન પણ ઘણા થાય છે હવે પાણીનું યોગ્ય પાણી ના મળે પછી જે પવિત્ર નદી ગણવામાં આવે છે તે પણ દૂષિત થાય છે પાણીજન્ય રોગો પણ થાય છે ઘણું બધું નુકસાન થાય છે તમારું શું કેવું છે?
હા એકદમ વાત સાચી છે તમારી હા અત્યારે તો માણસો બસ પણ અત્યારના જમાના પણ માણસો હજી એવુંજ કે છે કે આમ નદીને માતા માતા ગણે છે અને છતાં આપણે બધો કચરો કો ફેલાવે છે તમે લગભગ સાંભળ્યું હોય તો જે કો કોરોના વાયરસ આવ્યા ને તે સમયમાં આ નદીઓ જો લોકડાઉન થયું ને તેના કારણે આ નદી સાફ થઈ ગઈ હતી એ શું કારણ હશે તેનો મતલબ એવું થયો કે જ્યાં પબ્લિક જવાનું બંધ કરી દીધું તેના કારણે કચરો ઓછો થઈ ગયો એકદમ સ્વચ્છ નદી ગય હતી અને અત્યારે પાછું તમે જોશો એક વખત હું હમણાં જ ગયો હતો જોઈ તો પાછું એને કચરો પેલા કરતા પણ વધી ગયો છે.
હા મારું તો એવું કહેવાય છે જો આપણે દેશને સ્વચ્છ રાખવું હોય તો આપડે સાફ સફાઈ ના ઘણા સારા પગલા લઈ શકીએ જેમ કે ઘરની આસપાસની જગ્યાઓ નિયમિત શાક રાખવી જોઈએ ઘરમાં સફાઈ રાખવી જોઈએ ભીના અને સૂકા કચરા અલગ અલગ રાખવા જોઈએ ખુલ્લા કચરા પણ ગંદુ પાણી ના ફેલાવું જોઈએ જો આવી જ સુરક્ષા રાખ સ્વચ્છતા રાખીએ તો પ્રદુષણ પણ ના ફેલાય અને સ્વાસ્થ્ય પણ ગંભીર અસર ન થાય
હા બરાબર છે જો અત્યારે આજે શહેરોમાં એવી સિસ્ટમ છે ચાલુ થઈ છે કે દર ગુરુવારે ભીનો અને સૂ સૂકો કચોરો લેવા માટે એક ગાડી આવે છે તે અ લોકો પાસેથી ભીનો અને કોરો કચરો બંને લઈને જાય છે. છતાંય અમુક લોકો તેું એવું કરે છે કે જે કચરો હોય તે તેમની ઘરની બહાર કે આગળ બાજુ જે રસ્તા હોય ત્યાં ફેંકી દે છે મે અત્યારે જે પાટણમાં રહું ત્યાં પણ મેં જોયું છે અમુક જગ્યાએ લોકો શું કરે છે કે તે ગાડીવાળાઓ આવે તેમને કચરો નથી આપતા જે જે તે રસ્તા ઉપર તેઓ કચરો ફેંકી દે છે તેનાથી શહેરમાં પણ ગંદકી થાય અને કોઈ રોગનો પણ પેલાં જે મચ્છર પેદા થાય ને ડેન્ગ્યુ વગેરે તે પણ આવા જો ને ઈલા ત મા થી આવે છે તેના કારણે રોગ રોગ પણ અને ને વધી જાય છે.
હા તમે હમણાં જોતા હશો કે બસ સ્ટેન્ડમાં કે બસ માં હાલમાં જેવી ગંદગી હું જે આજે બસ માં આવતો હતો ને તો હું જે ઇમરજેન્સી સીટમાં બેઠ તોને હા તેમાં જે બસ ની લેયર હોય ને તેમાં બે વચ્ચે જગ્યા હતી. તે થોડી જગ્યામાં પણ લોકોએ તેમાં જાફરી વિમલના ગુટકાના વગેરે ના જે કચરો આવે તે નાખેલો હતો ભાઈ એટલી જગ્યામાં પણ લોકો છોડતા નથી અને જે ગં બસ માં તો લોકો થૂકતા હતા. ગુટકા ખાઈને. તેમાં ખુબ બધો કચરો પણ હતો એટલે બસ જે અ દેશની સામગ્રી છે તેનું પણ લોકો ધ્યાન નહી રાખતા જે પોતાને જ ઉપયોગ કરવાનો છે પોતાને જ સાચવાની તે પણ લોકો સાચવી નથી જતા તો શું કરવાનું. ને
હા અત્યારે માણસોમાં સમજો કે એક પ્રકાસ વિચાસ નથી. જે અત્યારે ઘણું ટ્રેન્ડમાં જતું સિનસેન્સ નથી તેમની અંદર આના માટે ઘણા બધા પ્રચાર વગેર કરવું પડે પહેલાં આપણે જે સમયમાં હું લગભગ આઠ કે એ ધોરણમાં ભણતો હતો. ત્યારે મેં આવા પ્રચારો પણ જોયા હતા કે જ્યાં તેઓ ક ગાડી લઈને ફરતા અને કહેતા કે તમે આ જગ્યાએ કચરો આવી રીતે ન ફેંકો આવી રીતે ન કરો પણ અત્યારના સમય ચાર પાંચ વર્ષથી એ પણ બંધ થઈ ગયું છે જેના કારણે લોકોમાં પાછું તેવો જો હતા. તેવા થઈ ગયા અને જ્યાં ત્યાં કચરો ફેંકે છે તેવું એ સમજતા ના થી કે આ જે કચરો હું ફેંકીશ તો તેનાથી થશે શું કેટલું નુકસાન થશે અર્થ ની નુકસાન પૃથ્વી જે તેને નુકસાન થશે હવા પ્રદુષણ થશે અને અમુક તો તમે જોતા હશો કે એવા સા વાહનો પણ ચલાવે છે જે અ જો જો બુલેટ હોય છે બાઈક તેના અમુક એવા ના ખા હોય કે જેનાથી વધારે એને અ આવાજ ઉત્પન્ન થતો હો છે. ત્યાંથી આજુબાજુમાં જે લહે રહેનારા માણસો છે તેમને પણ ઘણું બધું નુકસાન થાયું.
હમ. હાલમાં તો જો આ જે હાલમાં જે લોકો બુલેટ ઉપર સાયલેન્સર નાખીને જે જે હવા પ્રદુષણ કરે છે એની જગ્યાએ કદાચ હાલમાં જે ઈવી સ્કૂટીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેનો ઉપયોગ કરવો જોઈએ હાલમાં તો દરેક લોકો લોકો પાસે ઈવી એક્ટિવા હોવા જ છે હવે જો ફ્યુચરમાં આવી જ રીતે ઈવી એક્ટિવા વાપરશે તો પ્રદૂષણ ઘટતું જ હશે એના કારણે ઘણો ફાયદો થશે અને પણ લોકો વિચારતા નથી છતાં પણ હજી પ્રદૂષણ ફેલાવે છે આ પ્રદૂષણના કારણે ઘણા બધા રોગો થાય છે તમે જોશો કે કોલેરા ડાયફોઈડ પીલિયા અતિસારા ડેઝડ ચામડીના રોકો વગેરે જે રોગો ફેલાય છે પ્રદૂષણના કારણે જ ફેલાય છે અને તમે કદાચ અનુભવ પણ કર્યો છે ચામડીનો રોગ મને પણ થયેલો છે હમણાં જો આપણે જે પ્રદૂષણવાળ વિસ્તારમાં રહીએ ને તો આપણે શરીરમાં ખંજવાળ આવે એલર્જી જેવી અને ચામડી પર ચેપ લાગે એટલે આપણી ચામડી છે ને રાતી થતી તમે કજાક જોયું હો તો તમને કઈ ઈચ્છું તો મારે પણ એકદમ એવું થયેલું છે કે હું જા મેં અ એક દિવસ મારી ચામડી રાતી થઈ ગઈ હતી ખૂબ જ ખંજવાળ આવતી આ એનું કારણ મને એવું જ લાગે છે કે આ એક ગંદગી ના કારણે જ થયું હશે જો ગંગા નદીમાં ગંદગકી માત્ર પર્યાવરણ જ નથી કરતું પણ આપણે માનવી જ કરીએ સમજ્યા તમે
હા સમજો અત્યારે જુઓ તમે એક અવાજ સાંભળતા હશો એ પણ એક જે વોસ અ શુ કહે છેજે અવાજનું પ્રદુષણ થઈ રહ્યું છે હા હા એ આ જે છે એ પણવા પ્રદૂષણ કરી રહ્યા છે જે એવા વગર કઈ કામ વગરના જ ડાયરેક્ટ હોર્ન માર માર કરી રસ્તા ઉપર નમ કે એવા સાધન બી પણ ચલા વે છે તેનાથી ઘણો બધો અવાજ થાય તેનાથી ઘણું બધું નુકસાન થાય જે આજુબાજુમાં કોઈ રહે છે તેમને રહેવામાં પણ તકલીફ પડે છે જાણ કે હું જ રહું છું. અમારે આજુબાજુમાં જ એક ટ્રસ્ટ છે તો અમુક ટાઈમ રાત્રે એવું થાય કે કોઈ બુલેટ લઈને કઈ એવા સાધનો લઈને જાય તો એટલો બધો અવાજ થાય કે તમે ઊંઘ્યા હોય તો ઊંઘમાંથી પણ ઉઠી જાઓ તો ઘણી વખત આવું પણ થાય છે એટલે તેના માટે લોકોએ સમજવું જોઈએ કે અમારે આ ટાઈમે આવું ના કરવું જોઈએ એમ.
હા સિટીઓમાં રહેવું એક ખુબ કઠિન વાત છે કાર કારણ કે ચારે બાજુ પ્રદુષણ ફેલાતું હોય તો સૌથી વધુ તો તેમાં પ્રદુષણ હોય ને તે અવાજનું પ્રદુષણ બીજું તે ગ શેરમાં ગંદકી પણ ખૂબ હોય છે. ત્યાં ગમે ત્યાં લોકો કચરો ફેંકી દેેશ જેવી કચરાની વ્યવસ્થા નથી હોતી અને જે તેનાથી જેના નાના નાના બાળકો જે બહાર ફરતા હોય તેમને પણ ઘણું નુકસાન થાય છે તેમને તેમને તો રોજ રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એટલે તેમને રોગો ઝડપ થાય એના કારણે તે જલ્દી બીમાર થઈ શકે છે અને ઘણા રોગો તેમને ચોટી પણ શકે છે એટલે જો આ જે શહેરમાં રહેવા વાળા લોકો તમને તો અનુભવ જ હશે શહેરમાં રહેવું કેટલું કાઠું છે હું પણ બે દિવસ રહે તો મને પણ કાઠું પડી ગય કારણ કે ત્યાં જે અવાજ મને એટલા ઈરિટેટ કરતા હતા ને કે શું કહું હું ગામના વાતાવરણમાં એટલા ખુલ્લા વાતાવરણમાં શુદ્ધ વાતાવરણમાં રહીને એટલી મજા આવે ને અને એક તો શેર વાળું વાતાવરણ ખુબ જ ખરાબ કહેવાય ફરવાની મજા અને જે શેરની મજા એક અલગ જ છે જો શેરની અને ગામડાની તુલના કરવામાં આવે તો ગામડું જ આગળ છે પણ તમે જે ધંધાની બાબતે અલગ અલગ બાબતે શેર આગળ છે છતાં પણ ગામડામાં રહેવાની મજા આવે હા જો કોઈને ધંધો કરવો હોય પોતાના વિકાસ માટે સાધવું હોય તો તે પોતાની તકલીફો વેઠી શકે છે અને શહેરમાં પણ રહી શકે છે કારણ કે શહેરમાં રહેવાથી ઘણા બધા ફાયદા છે પોતાના ધ વિકસી શકે વ્યવસાય માં બદલા